છે સારું છે
બસ એકદમ મજામાં, તમે કેમ છો?
બહુ સારું
હમ ત મેં એજ કે કે આ બધી વાતો કર્યા પછી મને ભારતીય રમત ગમતના ભવિષ્ય પ્રત્યે ખૂબ જ આશાવાદી લાગી રહ્યો છેે
છે સાચી વાત છે
હમ. અ મને પણ દર વર્ષે અ મતલબ કે આપને નવાર રમત વીરોને ભારતનું નામ રોશન કરતા જોઈને જોઈએ છે એવું લાગે છે કે અમને કે આપને એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા જ્યાં ઘણી બધી અલગ અલગ સફળતા મળવી શક્ય છે.
હા હું આ વાતથી સહમત છું પેલા બાળકો મોટા ભાગે ક્રિકેટર બનવાનું સપ્ન જોતા હતા પરંતુ હવે બધું અલગ છે હવે તેઓ ઓલમ્પિક ચેમ્પિયન ફૂટબોલર બેડમિન્ટ ટન પ્લેયર અથવા પ્રોફેશનલ બોક્સર બનવાનું પણ સ્વપ્ન જુએ છે બહુ સારી વાત છે.
બરાબર છે આ એક સકારાત્મક ફેરફાર કેહેવાય અને યુવાન પાસે જેટલું પણ વધુ વિકલ્પ હશે ભારતમાં એટલી થી મતલબ વધુ ટેલેન્ટ બહાર આવશે
હા તારા મતે તો આ વિશ્વના ટોચના રમત ગમતમાં દેશોમાં સ્થાન મેળવવા માટે ભારતને સાના ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? કઈ એમ આઈડિયા છે તમને?
અ આ બધા વિશે તો તમે મેં કવ ને તો ભારતે મતલબ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ખાલી મતલબ આમ તો કશું છે નહી પણ એક મિનિટ અ અ મને એવું લાગે છે કે સૌથી મોટી પ્રાથમિક શાળા અને જિલ્લા કક્ષાએ જે રમતગમતની સ્પર્ધાઓ કે સુવિધાઓ સુધારવા જોઈએ અને દરેક પ્રતિભાશાળી બાળકને સારો એઅ કોચ અને યોગ્ય સાધનો અને સુરક્ષિત રમત-ગમતના મેદાન મળવા જોઈએ, મારું તો એવું માનવુ છે. તમારું શું માનવુ છે?
વાતમ સાચી છે. પ્રતિભા ગમે ત્યાંથી મળી શકે છે. પણ ગામડા, નાના શહેરો કે મોટા ચહેરો તકો બધા માટે સમાન હોવી જોઈએ ને.
હા, એ તો છે તમારી વાત કે બધા માટે સમાન હોવી જોઈએ, એવું તો આપણે જોવા જઈએ
તમારી વાત તો બરાબર કે સમાન હોવી જોઈએ બટ બિલકુલ આપને આપણા બાળકો તેમનો બધો નવ-નવરાશનો સમય મોબાઈલ બદલે બદલે આપડે આઉટડોર રમતો રમાડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. મારું તો એવું માનવુ છે, તમારે શું માનવું છે?
ટેકનોલોજી ઘણી ઉપયોગી છે ખરી પણ વાસ્તવિક મેદાન પર મિત્ર સાથે રમવાનું અનુભવની જગ્યા કઈ જ ન લઈ શકે ને!
હમ્મ. એ તો છે જ, એ તો કોઈ મતલબ લઈ ના શકે બિલકુલ સાચી વાત છે બટ આપડે હું તો પૂરેપૂરો સહમત છું કે આઉટડોર રમતો ફિટનેસ બી
આઉટડોર અ વર્કઆઉથી ફિટનેસ સ્પોર્ટસ કરવો જોઈએ
અને ચોક્કસ પણ મતલબ ચોક્કસ પને મતલબ કે સુધરે છે આપણું કોમ્યુનિકેશન આ ત્મવિશ્વાસના ટીમવર્ક બધું જ
હમ્મ. પણ હું એક બીજી વાત પણ કહી શકું, કે બીજી એક મહત્વની વાત એ છે કે રમતવીરો જીતે નહી ત્યારે પણ તેમને સ્પોર્ટ્સ કરવો જોઈએ, સાચી વાત કે નહી.
હમ્મ, બિલકુલ ચોક્કસ. દરેક સ્પર્ધા મૂલ્યવાન પાઠ શીખવે છે. તો દરેક નિષ્ફળતા રમ-રમતવીરે વધુ મજબૂત બનીને વાપસી કરવામાં મદદ કરવી જોવે.
હા, આ એવો પાઠ જ છે જે દરેક વ્યક્તિ જીવનમાં ઉપયોગ લઈ શકે છે, માત્ર રમતવીર જ નહી.
સાચી વાત છે. આ આ જેમ કે એકદમ સાચું રમત-ગમત અમ આપને જે ધીરજથી જ મુશ્કેલી પછી અ અ પછી પ્ર પણ પ્રયત્ન ચાલુ રાખવાની હિંમત બી આપે છે આપડાને.
સાચી વાત છે. જો તને કોઈ ભારત સ્પોર્ટમેન મળવાની તક મળે તો તો એ તો તું કોને કોણ હશે તે કઈ ખબર તન
અ મને તો નીરજ ચોપડાને મળવું ગમશે. હું તેમને પૂછીશ કે તેઓ દબાણ હે ઠળ પન કેવી રી રીતે શાંત રહે છે અને એટલું બધું મેળવ્યા પછી પણ આટલા નમ્ર નમ્ર કેવી રીતે રહે છે.
બહુ જ સરસ પસંદગી હું વિરાટ કોહલી ને મળવા માંગીશ તેમને જોશો સંકલ્પ ફિટનેસ ખરેખર છે.
બરાબર છે.
તમે જેમ કીધું વિરાટ કોહલી તે એ વાતનું પ્રત્યેક ઉદાહરણ છે મહેનત અને કન્સિસ્ટન્સી કોને કહેવા કોઈને પણા ઘણા વર્ષો સુધી ટોચ કેવી રીતે રાખી શકે છે.
તો ચાલ ને એક આગાહી કરીએ આગામી ઓલિમ્પિકમાં ભારત કેવું પ્રદર્શન કરશે, એવું તને લાગે છે ખરે
અ મેં તો કઉ છું ને મને લાગે છે કે અ ભારત પાસે પહેલા કરતા વધુ મેડલ જીતવાની મજબૂત ટોક છે અને આપને એસ્થેટિક સુપિંગ બેડમિન્ટન કુસ્તી બે બોક્સિંગ અને બીજી ઘણી ઘણી રમતોમાં વધુ સુધારો કરી રહ્યા છીએ આપણે તો હિસાબે વધુ મેડલ મળવાની શ ટ છે આપડા
તો હું પણ એવી જ આશા રાખું છું. જો આપણે સાવ ટોજ પણ ન પહોંચી તો પણ દરેક ઓલમ્પિક્સ થાય સાયકલમાં સતત સુધારો એ એક મોટો સંકેત છે આપણા માટે
સાચી વાત છે. અ તમે જેમ કીધું કે અ બિલકુલ કે સફળતા રાતો રાત તો મળતી નથી. તેના માટે વર્ષો સુધી આપણે પ્લાનિંગ રોકાણને સખત મહેનત કરવી લાગે છે એટલા માટે
હા, પણ એક બીજી વાત એ કહું છું કે કે.... વધુ ને વધુ લોકો સ્થાનિક રમત ગમત ના કાર્ય ક્રમોમાં હાજરી આપે
હમ સાચી વાત છે આ બહુ સરસ મુદ્દો છે. સ્થાનિક રમતો તો મતલબ કે હા એવું કહી શકાય કે સ્થાનિક રમતવીરોને સ્પોર્ટ સપોર્ટ કરવાથી તેમને પ્રોત્સાહન મળે છે અને બધું સ્પોર્ટ્સ કલ કલર બનાવવામાં મદદ કરે છે.
દરેક ચેમ્પિયનને ક્યાંક ને ક્યાંક શરૂઆત કરે છે ખરું આજના સ્થાનિક ખેલાડી આવતી કલના ઇન્ટરનેશનલ સ્ટાર બની પણ શકે છે, એ પણ સાચી વાત છે.
સાચી વાત છે, તો એવું જ હોય હવે આપડે જોઈએ ને કે મતલબ કે આટલા આટલા માટે તો પરિવાર કોઈ
આ મતલબ પરિવાર શિક્ષણ તરફથી બધું મળતું પ્રોત્સાહન મહત્વનું છે.
પ્રોત્સાહન ની વાત કરીએ તો કોઈ યુવાન વિધાર્થી જે એથ્લેટ બનવા માંગે છે. તો તું આપ તને આપ એમને કઈ સલાહ આપ પણ માંગો છો. ખરા!
અ સલાહ તો હવે સ્પોર્ટ્સ પર્સન છે, આપણે એમને કઈ સલાહ. વું તો કબર કશું છે. ન પણ એટલું કહી શકાય. કે તે કામ પ્રત્યે શિસ્ત રહે. વિશ્વાસ રાખો પોતા રાખે શીખવાનું બંધ ના કરે અને જીતવું મહ પણ આ મુસાફરી આનંદ માનવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે.
સાચી વાત છે, સરસ સલાહ છે. હું પણ એજ કહીશ. કે તેમણે પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું જોઈએ. પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ પૂરતો આરામ કરવો જોઈએ. અને અસ્વસ્થ ટેવોથી દુર રહેવું જોઈએ.
બિલકુલ સાચી વાત છે, આપણા જેમ કે, ન્ફલએન્સિંગ થઈ રહ્યા છે, છોકરાઓ જે ખોટા રસ્તે જતા રહે છે આ કરવા માટે હસાબે આપડણે એમને ધ્યાન રાખવું જોઈએ, એમની વસ્તુમાં. ને ચોક્કસ સફળતાની નાની નાની દૈનિક તેઓ જ બને છે. આ બધું વસ્તુ,
હા પણ આ તમને ખબર છે, કે આજના ડિસ્કશન, પછી મને લાગે છે. કે આપણે પણ નિયમિતપણે કોઈ રમત રમવાનું.. ફરી શરૂ કરવું જોઈએ.
બિલકુલ કરવું જ જોઈએ. આપણેે આપણા શરીરની જ કાળજી માટે આ વસ્તુ, તો ફરજીયાત છે, હું તો વિચારતો પણ હતો. કે ટીવી પર મેચ જોવાની જગ્યાએ આપણે જાતે બહાર જઈને રમવું જોઈએ. કે મારા ફ્રેન્ડસ લોકો આવે, તો સાથે જઈએ.
તો આપણે એક કામ કરીએ દર રવિવારે આપડે જાયે તો કેવું સારું.
હમ સાલે આતો, પછી આ કરવું જ જોઈએ.
સચ,
આપડે તો પ્લાનિંગ કરીએ આપડે જય હિસાબે તમે કહો છો હવે તો દર રવિવારે જઈએ, રમવા આપણેે અને ભાઈ આપડે દર રવિવારે જેમ કે સવારે બેડમિન્ટન રમીએ તો કેવું રે,
હા એ પણ બહુ સાચી વાત છે, પણ હવે, જોઈ શકું પણ, મને અને જો હું જીતી જાઉં તો હવામાનનું. બહાનું ન બનાવવાનું બનાવતો ઠીક છે.
હા, હા, બિલકુલ વાંધો નહી. મેં હાર માની લઈશ. સ્વીકારી લઈશ એવું કઈ આપણામાં છે. નહી કે મેં હવામાનનું બહાનું બનાવીને આવું કઈ કરીશ. હું મારા મતલબ ગેમ પ્રત્યે હું ઓનેસ્ટ રહીશ ભલે હારી જઈશ તો ભી સ્વીકારી લઈશ. તેનું ટેન્શન ના લેશો.
તો આ ચેલેન્જ તમે ખુશીથી સ્વીકારો છો ને.
હા હા બિલકુલ બિલકુલ.
ભલે બિલકુલ રમત ગમત માંતો. લોકોને એક સાથે લાવે છે, પણ જીવનના મૂલ્યવાન પાઠ. કવે છે. અને આપણને પોતાનું ઉત્તમ વર્જન બનાવવા માટે પ્રેરણા પણ આપે છે.
સાચી વાત છે.
ઠીક છે તો આપડે મળીએ
હા આપડે આપડે મળીને ગેમ રમવાનું વિચારીશું તો આપડે ઠીક છે લેવા હોય તો કેજો આપડે
ખુબ સારી વાત સરસ રવિવાર આપડે મળીએ છીએ બેડમિન્ટન માટે ઠીક છે.
ઓકે ચલો
ઓકે બાય.